કેમ છું મજા
બસ અમે એકદમ મજામાં. તમે બોલો તમે કેમ છો?
બસ મજા જલસા છે. આ
હા એટલે આજે મે તમને એના માટે ફોન કર્યો કે, આપણા દેશમાં જે લોકો નાનો વ્યવસાય ધંધો કરે છે અને જે લોકોને રોજગાર મેળવે છે, તેના ઉપર આ ટોપિક પર હું તમારી સાથે વાત કરવા માંગુ છું.
ના ના સરસ છે ને આ ટોપિક બી બહુ સારું છે ને અત્યારે ખુબ જરૂરી છે. અત્યારે ફાસ્ટ લાઇફ માં લોકોને શોપિંગ કરવા ગમતું નથી. કે અહિયાં ક્યાં ટાઈમ બગાડી બજારમાં જવાનું ફાવતું નથી, કરવું નથી અને લોકોને એમ લાગે છે, કે આ લોકો ભાવ વધારે લે ખટખટ! કરે છે. અને એના લીધે એ લોકો મોલોમાં જવા લાગ્યા છે. મોટા મોટા શોપિંગ મોલ ખોલે છે ત્યાં જવા લાગ્યા છે ડીમાર્ટ, નેશનલ હેન્ડલૂમ, એ બધા મોલોમાં કા તો ઓનલાઈન શોપિંગ કરવા લાગે છે. એટલે આ લોકોને બહુ જ ખોટ થવા લાગી છે. એટલે એમને રોજગારી કેવી રીતે મેળવીને? તો, ચલાવવું કેવી રીતે એ મુશ્કેલી થઈ પડી છે.
હા એટલે આપણા દેશ માં તમે નાના વ્યવસાય જોશો તો ઠેર ઠેર તમને ખુબ જ વધારે જોવા મળશે જેમ કે, લોકો શાકભાજી વેચે છે. પછી જે પંડી ગલ્લા ચલાવે, પાન મસાલા ના એ બધા છે. પછી ચલાવે ઘણા બધા તમે જોશો આપણા દેશમાં, નાના વ્યવસાય અનુધ જોવા મળશે. તેનું મુખ્ય કારણ કહીશ કે આપણા દેશ ભણતરનું પ્રમાણ ખુબ ઓછું છે. જેના કારણે કોઈને નોકરી પ્રાપ્ત થતી નથી, જેના છેલ્લા બધા નાના વ્યવસાય છે તે લોકોને કરવા પડે છે. મજબૂરીમાં અને બીજું એ કઈ કે આપણા દેશમાં વસ્તી વધારો એટલો બધો થઈ ગયો છે કે તમને કોઈ બી સરકારી જોબ કે કોઈ બી પ્રાઈઇવેટ જોબ બી ખૂબ જ મળવામાં તકલીફ પડે છે. તેનું મુખ્ય કારણ છે કે એટલી બધી પબ્લિકમાં વધારેો થઈ ગયો છે કે, બધી જગ્યાએ કંપનીમાં ફૂલ જગ્યાઓ થઈ ગઈ છે તેના કારણે આપણને જગ્યા એ નથી મળતી અને તેના કારણે આપણે પૈસા ભી નથી મળતા, જોબ નથી મળતી, જેના કારણે છેલ્લે લોકોને આ બધા જે નાનો વ્યવસાય છે, એનાવો કરવો પડે છે.
અને એક વાત એ કહીશ કે, લોકો બધા ભણ્યા છે ખરા પણ કેવું થઈ ગયું છે કે? તમારે ભણ્યા પણ મહેનત ના કરવી પડે, એટલે તમને જો કોપી નો લાભ મળે તો તમે કોપી કરીને ભણ્યા કર્યા પાસ થઈને આગળ આવો પણ તમે જયારે જોબ કરવા જાવ, જયારે ઈન્ટરવ્યુ લે ત્યારે તમને ઈન્ટરવ્યુમાં કઈ ના આવડે, કારણ કે એ વખતે તમે કોપી કરી છે, કોપી કરીને આગળ વધ્યા છો એટલે એનું નોલેજ તમારી પાસે નથી એટલે પછી શેવટે બાપદ બાપ બાપલાના ધંધે જાતું કસી બી બાપ દાદા ના ધંધે લાગી જવું કા તો પોતાની રીતે આવી રીતે કોઈ શોપ પર, કે કોઈ દુકાનની શોપ પર, કે જોબ કેવી રીતે કરવી પડતી હોય છે. એટલે કમાય છે નથી કમાતા એવું કઈ નથી, પણ આ વસ્તુ લોકો હવે છે લોકલ માર્કેટમાં ખરીદી કરવાનું ટાળે છે. નાના ધંધા હોય ત્યાં કે ના અહીંયા વસ્તુ સારી, હવે બધા મોલમાં એટલા આકર્ષાઈ ગયા છે કે, એક જ જગ્યાએથી કેટલી બધા જ મોટા ભાગ કપડા હોય, ગ્રોસરી હોય, તમારે છોકરાઓને ભણવાની વસ્તુ હોય, વાસણ હોય, ઇલેક્ટ્રિક વસ્તુ બંધુ ચપ્પલથી મા બચે બધી વસ્તુ એક જ જગ્યાથી તમને મળી જાય છે એટલે લોકોને અલગ અલગ વસ્તુ લેવા માટે અલગ અલગ માર્કેટમાં જવું પડે છે એટલે આ લોકો હવે નાના રોજગાર માટે આ બોવ અઘરું પડી ગયું છે કે અમારે ધંધા ચાલતા નથી એટલે એમને રોજ ગારી મળવી અઘરી થઈ ગઈ છે.
હા એટલે તમારી વાત બરાબર છે અને હું આે નાના રોજગાર છે હવે તમે જોશો કે આપણા દેશમાં તેની સંખ્યામાં ખુબ જ સતતથી વધારો થઈ ગયો છે કારણ કે તેને મુખ્ય કારણ છે કે આપણા દેશમાં ચાર પાંચ વર્ષો પહેલા જે કોરોના કાળ આવ્યો જેનાથી ઘણી બધી કંપનીઓ બંધ પડી જેનાથી ઘણા બધા ધંધા બંધ થઈ ગયા ઘણા આપણે તમને ખબર જ હશે એનાથી આપણા ભારત દેશમાં ને બહારના દેશોમાં બી ઘણી બધી તકલીફો પડે છે તમને ખબર છે ટોટલ કેટલા લોકોની મૃત્યુ થયા છે એટલે આ બધાના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ પર ખુબ જ ગંભીર અસર થઈ છે અને બીજું હું કહી કે જે લોકોના ઘરમાં એક જ જણ કમાવા વાળા હતા એ લોકો બી ઘણા એવા બી ઘણા ઘરોમાં મૃત્યુ પામ્યા છે જેના ના ઘરોમાં હવે કોઈ પ્રમાણ વાળું રહ્યું નથી એટલે તેમને આવા નાના રોજગાર છે કે ટિફિન ચલાવું કઈ બી કપડા કામ સીવવાનું એવી રીતે ઘણા બધા જે તમે જોશો નાના વ્યવસાય વાળા એ બધા કામ કરવા પડે છે. કારણ કે ઘરે કોઈ કમાવાળું નથી રહેતો જે જીવન જરૂરિયાત વસ્તુ હશે તે ખરીદવા માટે બી થોડા પૈસા તો જોઈશે એટલે તેના માટે આ બધા નાના વ્યવસાયમાં જશે તો સતત વધારો થઈ જશે અને બીજી એક વાત કરીશ કે કોરોના કાળમાં તમે જોશો કે કેટલી મોટી મોટી જે કંપનીઓ હતી તે બી બંધ થઈ ગયું અને એ મોટી કંપનીઓ બંધ થઈ ગઈ એટલે જેની અંદર જે બી જેટલા બી લોકો જોબ કરતા હતા એ બધાને નીકાળી દીધા એ બધાને નીકાળી દીધા એટલે તેમના પરિવારની આવક શૂન્ય થઈ ગઈ એટલે એ બધાની આવકમાં જે બી લોકો ઘરે બેસી ગ એમને બી કઈ નાના નાના વ્યવસાય કે કઈ બી કમાણી કરીને ટ્યુશન ચલાવીને ઘરે એ બધું ચાલુ કરવું પડ્યું એટલે હું તો માનીશ કે નાના રોજગાર છે એની મુખ્ય ઉપદેશ તો કોરોના જ છે કારણ કે કોરોના ત્યા પછી લોકોની આર્થિક પરિસ્થિતિ બગડી છે ત્યાર પછી જ આવા નાના રોજગારની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થવા માંડ્યો છે એટલે તેનું મુખ્ય કારણ તો હું કોરોનાને જ ગણીશ
હા વાત સાચી કોરોના પછી બધા
પછી ધંધા પા કારણ કે એ વખતે ધંધા પાણી જ મંદા થઈ હતા મોલ હોય કલા હોય રે બધામાં
પછી
એ ત્યાંથી આપણને કોરોના અવાજ બંધ થઈ ગયો છે પછી આપણને ખ્યાલ આવે છે કે ના ભાઈ આપડે કોરોના જે કામ કરતા તા ગયું તો ઘરે કામ કરવા લાગ્યા હતા કે મોંઘવારી બીજી બધી છે એક જણ કમાવાથી ઘર ચાલતું ન એટલે બીજું લેડીસ પણ હવે પોતાનું કામ ધંધો પણ થાય ક્લાસ છે કરવા આ રીતે પણ કરીને ઘરમાં હેલ્પ કરી શકતા અને બીજું પણ એક કે બીજી કઈ કોઈની આવી રીતે કોઈને બારગામ ગયા છે કોઈને ખાવાની તકલીફ પડી છે તો એ લોકો ના ઘરે જઈને કાતો પોતાના ઘરે રહીને સાથે સાથે તકલીફ કરીને એ લોકો
હા એટલે તમારી વાત સાથે સહેમત છું કારણ કે આ બધા જે નાના વ્યવસાય છે તમે જોશો કે બધા હવે જેમ જેમ દિવસ જતા જાય છે તેમ ઓનલાઈન શોપિંગમાં તમને જોશો તો દિવસેને દિવસે કપડાં સીલાઈને બધું જ ઓનલાઈન છે એટલે લોકો તેના માટે ખુબ જ મજા આગળ ઈલ છે છે મોડી મોટી કંપનીની બ્રાન્ડ છે ત્યાંથી કપડા વસ્તુઓ લાવતા હોય છે ત હવે તમે જોશો કે બાર જે બધી આ નાની નાની દુકાનો છે. હું તો કહીશ કે બંને એટલી વધારે એમની સાથે કમાણી કરવી જોઈએ, એમને લાભ આપવો જોઈએ જેનાથી એમને થોડા પૈસા મળે અને તેમ જેમની જીવન જરૂરિયાતોની વસ્તુ ભરપાઈ કરી શકે, અને હું આપણે નહી બધા જો આ લોકો લોકોને સપોર્ટ કરશે, તો આ લોકો બી આગળ આવવાના જ છે કારણ કે આ લોકોને ખૂબ જ પૈસાની તકલીફ હોય છે અનેને મોટા મોટા મોલ હો એમની જો તોટ જ પૈસા હોય છે, એટલે આપણે એ લોકોને છોડીને નાની નાની વસ્તુઓ જે લીધે છે, એમની પાસેથી ખરીદી કરવી જોઈએ, અને એમનો ધંધો વધારવો જોઈએ.
હમ અને એ પણ છે કે જો જારે બધું વસ્તુ મળવા માંડી છે, એ વાત બરોબર છે, પણ જયારે કોઈ તહેવાર આવે છે ત્યારે કઈ પણ આપણે શોપિંગ કરીએ છીએ, અને બધાને પેલી બીજી તારીખ આવે એટલે એક થી પાંચ તારીખની અંદર એ લોકોને પગાર મળતું હોય છે, એટલે એ લોકો ઘરની ગ્રોસરી કે ઘરનું અનાજ જે ભરવું કરવું છે, એ બધું જેમ પગાર આવે તેમ ભરી દેતા હોય છે એટલે એ લોકોને જો ટાઈમ હોય કે ના હોય, પણ એ લોકો પણ એવું સમજે કે આપડ મોલમાં તો લોકો જાય છે તો આપણેે આ રો દુકાનો વાળા ને એ બધા એમનું બંધ થઈ ગયું છે, ઓછું જ થાય છે એમના ધંધા પાણી બંધ થઈ જાય છે, તો આપણે સમજવું જોઈએ આ લોકો બિચારા કેવી રીતે ખમાશે, એટલે માલ ભરે છે, એટલે સામાન ભરે છે એટલા પૈસા ચલાય તો આપડે મોલને બધી એવી રીતે શોપિંગ કરીશ શોપિંગ મોલોમાં જઈ તો એમને શું રોજગારી મળતી તો આપણે સમજદારી રાખીને એમના ત્યાંથી ચલાઈએ તો એ લોકોને પણ રોજગારી મળે એમ પણ જીવન ભરા એમના ઘરમાં છો. છરાણતા હોય વડીલો હોય એમને દવા દારૂ ના પૈસા આ તે રોજગારી થી એ લોકો પૂરું કરી શકે એટલે હું તો એવી સલાહ આપીશ, કે આ લોકો ત આપણે પણ એવી રીતે સતક રહી કે આપણે આપણા ભાઈ ભાઈઓ ની મદદ કરી એમના ત્યાંથી શોપિંગ કરી અમુક વાર્ને શોપંગ મોલોમાં જાઓ ને ખરીદી કરો એ વાત અલગ છે, જાઓ ના નથી પણ આ આ લોકોનું બિલકુલ બંધ કરીને આપણે ત્યાં જવું એ વાત ખોટી છે, સાતમાં પણ એવું થાય છે કે લોકો મોલમાંથી ઓનલાઈન મંગાઈ જે છે કે ઘેર બેઠા આઈ જાય છે. આપડ બજારમાં લોકલ માર્કેટમાં ઘોઘાટ ને આ બધું થાય નહી ને લેવા જવું ના પડે આખું એટલે
હા, એટલે તમારી વાત સાથે બરોબર હું સહેમ જ છું કારણ કે આપણે જ લોકો એમનો સપોર્ટ કરીશું તો આપણા ભારત દેશના લોકો જ આ કરળતા વધ છે, અને આ ટોપિક પર આપણે ખખ ખૂબ જ સારી રીતે ચર્ચા કરી કારણ કે આ ટોપિક ખૂબ જ અગત્ય છે. કારણ કે જે કોરોના કાળ પસાર થયો તેના પછી જોશો કે ઘણા ઘણા મોટી કંપનીઓ લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ બગડી છે, એટલે તે હવે ધીરે ધીરે સુધરીવી રહી છે જેમ તેમમ સમજાય છે, પણ હું તો એ કહીશ કે આ કોરોના કાળ જેવી પરિસ્થિતિ પાછી આપણા દેશ મ ના આવે અને આપણે જેમ ચાલીએ છીએ, એમ ચ અને છેલ્લે તો કે આ ટોપિક પર આપની સાથે વાત કરીને ખુબ મજા આવી આખ નવી નવી જાણકારી મળી, એટલે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ